હલો.
હલો. હા.
હા, કેમ છો તમે?
બસ-બસ મજામાં.
હા, હા. હમણાં તો વરસાદ ની મોસમ ચાલે છે, એટલે આજે આપણે એ વિષય પર વાત કરીએ, કે વરસાદ એ મજા, મ વરસાદની મજા અને સજા. બરાબર? હા. તમારું શું કહેવું છે? વરસાદની શું મજા છે?
વરસાદની મજા એટલે જે ગરમી થી આપણેે ચાર મહિના કંટાળી ગયા હોય છે તો વરસાદ આવે, એટલે આપણને એકદમ સારું એમ વાતાવરણ પણ બદલાઈ જાય. અને ખૂબ ઠંડક પસરી જાય, અને ખુબ મજા આવે, કે ભઈ ચાલો હવે થોડીક રાહત થઈ એમ.
બરાબર. હા, હા. ચારે તરફ હરિયાળી આપણ આપણા ધ ધાન્ય ખેતરો અહ ખેતરો પણ લીલાછમ થઈ જાય વરસાદ આવે એટલે. અને પછી પાણી મેઈન તો આપણી જરૂરિયાત એ છે. પાણી જે વરસ આખું આપણને જરૂર પડતી હોય, રોજે-રોજની જરૂર જો સરખો વરસાદ આવે તો આપણી પાણીની જરૂરિયાત પણ પૂરી થઈ જાય. નદીઓ, તળાવ અહ આપણા બા બંધ બધા એ પણ છલકાઈ જાય. અને આપણે આખું વર્ષ સરસ રીતે પાણી મળે, અને ખેતરો-ખેતરો પણ આપણાં હર્યા-ભર્યા રહે. બરાબર ને?
બરાબર. અને ડેમમાં પણ પાણી નો સંગ્રહ થાય એટલે આપણી જમીનમાં પણ પાણીનું સ્તર ઊંચું આવે થોડું, હા. ઘણું સારું છે એમ. વરસ સાદ હોવો જરૂરી છે. ને વરસાદને લીધે જ આપણે થોડું એ આપણે જીવી શકીએ અને આપણને એમ ખેતરો માટે... કે ઘર માટે કે... એના માટે આપણને પાણી ડેમ દ્વારા પણ આપણને મળી રહે.
હ આપણને ધાન્ય પણ પૂરું એટલે અનાજ... જે આપણેે બારે મહિના એ પણ આપણી મૂળ જરૂરિયાત છે. તો અનાજ પણ એ આપણને... વરસાદ આવે તો જ મળે વરસાદ આવે તો જ સારો પાક થાય અને... ખેતરોમાં... ખેડૂતો સારી વાવણી લણણી કરી શકે... અને એ પણ આપણો એ પુરવઠો આપણે આપણા દેશમાં તો આપણેે લોકો વાપરીએ આપણી વસ્તી... ખૂબ જ છે એટલે આપણેે વાપરીએ અને તે ઉપરાંત બીજા બધા અ પાક... છે વધારાનો અનાજ છે એ આપણે બીજા દેશમાં મોકલીને આપ આપડી... આપણી આર્થિક સધ્ધરતા પણ આપણા દેશની વધે બરાબર ને...
બરાબર બરાબર અને આ... વરસાદને લીધે છોકરાઓને ઘણી મજા પડી જાય પાણીઓ... ભરાયેલું હોય એટલે એમાં રમવાની. કૂદવાની હોડીઓ બનાવાની અને... એ લોકોને એમ કે મજા પડે કે ચાલો ભાઈ એમ રમવાના દિવસો હવે આવ્યા એમ..
હા હા છત્રી રેનકોટ પહેરીને બહાર જવાનું એ લોકોને એક વધારે ગમે... હા કે બારે મહિના તો... આ વરસાદ આવે એટલે એમાં છબછબીયા કરવા પણ ગમે.
બરાબર અને વરસાદ... વરસાદને લીધે આપણે કેવું બધું ચોમાસા માટેની આપણે તૈયારી કરી દઈએ. કે ભાઈ મરી મસાલા ભરી દિયે... ઘરમાં કઈ અનાજની સગવડ કરી દિએ તેલ ની સગવડ... કરી દિયે કે ભાઈ વરસાદ વધારે આવશે તો આ બધી વસ્તુની આપણને જરૂરિયાત રહેશે... એટલે આપણો બધો સંગ્રહ પણ કરી લઈએ કે ચાલો ભાઈ ચાર મહિના... વરસાદ આવે તો આપડે બહાર નીકળી નહી શકીએ તો આ બધી વસ્તુ ઘરમાં... હોવી જરૂરી છે.
બરાબર તમારી વાત તદ્દન સાચી છે અને હા સારો... મુદ્દો છે. એટલે એક તો આ મજા તો વરસાદની ઘણી છે આપણને... વરસાદમાં બધું ગરમ ને મરીમસાલા વાળું ખાવું પણ ગમે... જેમ કે આપડે ગુજરાતીઓને તો ભજીયા.. વરસાદ આવે એટલે ભજીયા ની તો બહુ જ યાદ આવે ચા ગરમ ગરમ ચા સાથે... ભજીયા કે કોઈ બી ગરમ નાસ્તો તે તો ગુજરાતીઓને ટેસ્ટ પડી જાય..
હા મેથી ના ગોટા, મકાઈ ના વડા, બાજરી ના વડા.... એ બધું ખાવાની ખુબ મજા આવે વરસાદમાં...
અને મકાઈ લીલી મકાઈ પણ ગુટ્ટા ખાવાની હા ડોડા ખાવાની... બઉ મજા આવે એટલે તાજું અ એકદમ તાજું મળી રેય... એટલે એ લોકોને પણ મજા પડે. કે વરસાદમાં વરસાદમાં જવાની બહાર નીકળવાની. અને સાથે આવું ગરમ કઈક ના નાસ્તો ખાવાની એ પણ એક અનેરી મજા છે. ઘણા તો ખાસ દરિયા કિનારે મુંબઈમાં તો ખાસ વરસાદની મોસમમાં... લોકો દરિયા કિનારે ચોપાટી ગેટ વે ઓફ ઇન્ડિયા બધે ફરવા નીકળી જાય. હ પ્રેમી યુગલો ને બધા... ધા પણ અત્યારે તો પોલીસ પહેરો હોય કે જયારે ભર તી આવવાની હોય ત્યારે લોકોને નાજ પાડે છે કે ઘરની બહાર નહી નીકળવાનું હમણાં જયારે અ ચાર પાંચ છ ને સાત અ જુલાઈ ના ખુબ જ વરસાદ હતો મુંબઈમાં સુરત માં પણ હતો ને મને લાગે છે વરસાદ ખુબ આયો હતો હા
ઘણો હતો સુરત માં તો મિનીપુર જેવી હાલત થઈ ગયેલી હતી
હા હા એટલે ત્યારે પણ ચાર દિવસ એ લોકો એ મુંબઈમાં પણ એ લોકો છાપામાં પણ આવતું હતું અને જાહેર કરેલું કે લોકો એ દરિયા કિનારે જવાનું જ નહી કારણ કે ખૂબ મોટા મોંજા ઉછળતા હતા. પણ ખાલી અ એના જોવાની એક એક મજા છે નજીક જવાનું નહી કારણ કે એનાથી ઘણી બધી ઘણા બધા અકસ્માતો થવાની અ ભય છે. એટલે અ સરકાર આપણને ના જ એટલે મ્યુનિસિપાલટી અ જાહેર કરી દે કે જાહેર ચેતવણી આપે કે લો કો એ સ સમુદ્ર કિનારે જવાનું જ નહી અને ખાસ એ લોકો હા પોલીસ પહેરો પણ રાખતા હતા હમ્મ.
બરાબર આ વરસાદમાં વરસાદમાં અમારે આ ગુજરાતમાં કેવું કે બધું સિટીઓમાં ગટર ને બધું હોય એટલે પેલા વરસાદ આવે એટલે બધું કચરો છે આ છે તે બધું ગટર ની ઢાંકણ પર બધું ફસાઈ જાય એટલે બધા સિટીમાં બધે પાણી પાણી થઈ જાય કોઈના ઘરોમાં ઘુસી જાય કોઈના દુકાનમાં ઘુસી જાય આ વખતે તો પુષ્કળ નુકસાન થયું આ વરસાદને લીધે ગુજરાત માં
હા હા બરાબર હા નીચાણ વાળા ભાગમાં બધે જ પાણી ભરાઈ જાયને બયમાં પણ એવું થાય છે જ્યાં પણ નીચાણ વાળા અ મકાન હોય કે દુકાનો હોય હમણાં પણ એવું થયું હતું કે અ દુકાનો નો માલ ઘણો બધો બગડી ગયો ખાવાનું કરિયાણું ને બધું પાણીમાં બગડી ગયું બિસ્કીટો છે ખાવાની વસ્તુઓ છે બધું એટલે વેપારીઓને પણ ઘણું નુક સાન થાય છે જ્યારે નીચાણ વાળા ભાગમાં દુકાનો હોય ત્યારે એ લોકોનો માલ બગડી જાય સુરતમાં તો ખાસ કાપડો કાપડની મોટી મોટી માર્કેટ છે અને જો નીચાણ વાળા ભાગમાં હોય તો એ લોકોને ખુબ જ સહન કરવાનુ છે. નું આવે હમ્મ.
અમારા અહિયાં તો કે વરસાદમાં પાણી ભરાઈ ગયું દુકાનોમાં બિચારા લો કોએ સામાન કાઢી અને એને એકદમ જે ઓરિજનલ ભાવ કરતા પણ સસ્તા ભાવે વહેચીને જે થોડો ઘણો પૈસો પણ મળે, જે આર્થિક એ લોક ને નુકસાન થયું છે એમાંથી, થોડોક આમ અધર રહે એટલા માટે એ લોક કોએ આવી રીતે એકદમ સસ્તા માં બધો માલ કાઢવો પડેલો.
બરાબર છે હા, હા એટલે આ એક-એક જાત ની કહીએ કે આમ આપણેે પહેલા ભાગમાં આપણે વાત કરી ઈકે વરસાદની મજા. અને આ જો બીજી વ બીજા ભાગમાં પડે સજા ની વાત કરીએ કે લોકોને કેટલું સહન કરવાનું આવે છે, ખાસ કરીને વેપારીઓને. કે વેપારીઓને કરવાનું આવે, નોકરિયાત વર્ગને પણ કારણ કે ઘણી વખત વધારે વરસાદ આવે ત્યારે એ લોકો નોકરી ના સ્થળે પણ પહોંચી ન શકે. કે. રજાઓ મુકવી પડે. હા, અને વાહન વ્યવહાર ખો ખોરવાઈ જાય. હા, રસ્તાઓ પાણી-પાણી હોય એટલે વાહનો ચલાવવા એ પણ એક મોટી અગવડ ઉભી થાય લોકો માટે. અને હા ચલાવવું પણ મુશ્કેલ થઈ જાય, કે ઠેર-ઠેર ખાડા અહ, ખાડાઓ થઈ જાય વરસાદને કારણે. એટલે રસ્તાઓ તો બધી જ ઠેકાણે લગભગ આ તકલીફ તો છે જ, કે શહેર હોય નાનું હોય કે મોટું હોય બધે જ આ રસ્તાની અહ પરિસ્થિતિ, હાલત અહ ચોમાસામાં ખુબ જ ખરાબ હોય છે. અને અહ નગર નગરપાલિકા પૂરતા પૂરતું ધ્યાન નથી આપી શક તે પણ એક અહ વાસ્તવિકતા છે.
બરાબર. સ્કૂલોમાં પણ આવી રીતે પાણી ભરાઈ જાય, આજુબાજુ એટલે છોક રાઓને કેટલી વાર તો અચાનક વરસાદ આવી જાય, જે સ્કૂલ માં છોકરાઓ ભણતા હોય અને એકદમ પાણી નો ફોર્સ આવી જાય તો એ લોકને એમાંથી પાછા સ્કૂલ માંથી બહાર કાઢવાના, એ લોક ના ઘર સુધી પહોંચાડવા એ બધું ટી
એ પણ, હા, હા જવાબદારી હા. સહન કરવાનું આવે. હમ્મ-હમ્મ-હમ્મ. જવાબદારી આવી જાય એ લોક કોની કે બાળકોને સહી સલામત રાખવા અને પાછા એમને ઘરે પહોંચાડવા એ પણ એક એ લોકોની જવાબદારી છે. હા, સ્કૂલ બસો પણ ન ચાલી શકે, અને વાલીઓ પણ કુલ સુધી પહોંચી ન શકે એ પણ એક તકલીફ થઈ જાય. એટલે આવી વખતે એ પણ છે અને બોઉ વધારે વરસાદ આવે ગામડાઓમાં, ત્યારે ખેડૂતોને પણ ખુબ જ તકલીફ થાય. કારણ કે એ લોકોનો પણ પાક જે લી એ લોકોએ વાવેલો હોય એને વધારે પડતો વરસાદ મળે ત્યારે પણ પાક તણાઈ જાય. બરાબર ને? હા. એટલે ખેડૂતોને પણ હા. માપસર નો વરસાદ હોય તો બધ ધું જ સરસ રીતે થાય. પણ, જો વધારે વરસાદ આવે તો એની સજા આપ આ આમ જનતા એ ભોગવી તો પડે જ છે.
બરાબર. એજ રીતે હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ જતા હોય દર્દીઓને પાછા બીજી જગ્યાએ ખસેડવાના, ઓક્સિજન હોય એ લોક નાએ એનું બધું માક્સ પહેરેલું હોય, એ લોકને ઘણી બધી તકલીફો આવી જાય, કોઈને એમ ઊંચકીને લઈ જવા પડે, એ લોક નો બધો સ સામાન શીફ્ટ કરવો પડે, એટલે આ હોસ્પિટલો માટે પણ આ બધ
હા દર્દીઓની, હા દર્દીઓની હાલત પણ બગડી જાય. અને જયારે ખુબ જ વરસાદ આવે ત્યારે અમ્મ મમ ઘણે ઠેકાણે તો અ અંધારપટ છવાઈ જાય છે. મેઈન તો ઇલેક્ટ્રિસિટી જ ન હોય, એટલે આવે સમયે હોસ્પિટલોમાં અને ડોક્ટરોએ જે દર્દીઓ સાથે કામ કરવું પડે એ તો ખુબ જ મુશ્કેલ ભર્યું લાગે. કારણ કે હમણાં પણ આપણે જોઈએ છે કે અ. ક્યારેક વરસાદ વધારે થઈ જાય તો ઘ ઠ. કારણે અંધારપટ છવાઈ જાય છે કા વીજળી નો કાપ જ આવી જાય અને લગભગ પા ચાર પાંચ છ એટલે બધું જ હવે તો- - ઘણા લોકો જે અ અ ઓફિસોમાં કામ કરતા હોય- - તો કમ્પ્યુટર કે લેપટોપ કઈ તમારું ચાલે જ નહી ત્યારે કામ બધું અટ- - જાય એટલે એમ પણ લોકોને સહન કરવાનું આવે એટલે માર્કેટોનું- - કામ જે હોય બજારો ઘણી બધી બજારો જે લઈ- - જેમ કે શેરબજાર- - એનું કામ તો બધું ઓનલાઈન જ નિર્ભર હોય છે એટલે એ લોકો- - કો ને તો બહુ જ તકલીફ પડે હમ.
હમ અને સિટીમાં કેવું સિટીમાં કેવું ખાડી- - પૂર આવે એટલે ખાડી બનાલી હોય ને એટલે એની આ- - આજુબાજુ બધા મકાનો બનાવી દઈ- - એટલે પેલું ખાડીની અંદર પાણી સમાવાની જગ્યા ઓછી થઈ જાય- - એટલે પાણી બઉ આગળ વહી જ નહી શકે એને લીધે- - તેસિટી માં બધું પૂર આવી જાય લગભગ બે થી ત્રણ દિવસ પાણી રહી. અને એવામાં જ પેલા જે ઘરોમાં બધાને રહેેવાનું હોય એ ઘરોમાં- - પણ બધાને પાણી હોય એ લોકોને પાછા બહાર કાઢીને એ લોકોને સુ- - વ્યવસ્થિત જગ્યા પર રાખવાના એ લોકને ખવડાવવાનું એ લોકોને બ- - થી જરૂરિયાતો પૂરી પાડવાની- - એ મ્યુનિસિપાલટી વાળા ને એક કામ બહુ જ અઘરું પડી જાય.
બરાબર છે હા અને એ ઘરનો પણ સામાન કેવી રીતે તમે રેતા હો અને- - ઘરમાં શું વસ્તુ ન હોય એટલે ત્યારે પણ લોકોને પણ- - આમ જનતા ને પણ કેટલું નુકસાન થાય કે ઘરનો સામાન મૂકવો ક્યાં- - કારણ કે કરિયાળુ ને એવું જે પણ હોય ગેસ સિલિન્ડર હોય- - બ રેવાનું સુવાનું જમીન પર જો લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેેતા હોય- - અને નીચાણ વાળા ભાગમાં તો સુઈ ક્યાં જાય કારણ કે પાણી જ ઘરમાં ભરાય- - કયું હોયને કેટલી વાસ આવતી હોય બાર ન કચરો ઘરમાં આવે એટલે ત્યારે તો- - રોગચાળો થાવાની પણ બહુ શક્યતા થઈ જાય લોકોના સ્વાસ્થ્યને પણ- - અ સહન કરવાનું આવે એટલે- -
પછી આવા જે વરસાદના પૂરમાં જે બધા- - આવી રીતે સાહસ કરીને કોઈ સાયકલ લઈને નીકળી જાય કોઈ- - માં ગાડી એ લોક ની તણાઈ જાય. ઘણી વાર છે ઇલેક્ટ્રિક ના વાયરોથી જે પાણીમાં. કરંટ આવે અને એમાંથી કેટલા આ વખતે સે લગ પક્ષ વીસ એકવીસ જણ આ પુરમાં મરી ગ્યા બધા ય.
હા હા હા એટલે હા એટલે એના માટે આપણી નગરપાલિકા અને સરકારે ખુબ જ વરસાદ પહેલા જે બધા સાવચેત. ભર્યા પગલા લે- - તો લોકોનું લોકોની આટલી હેરાનગતિ ઓછી થઈ જાય એવું મારું માનવું છે.
હમ એટલે સરકાર તો મદદ કરે જ છે પણ જે અધિક અધિક- - કારીઓ હોય છે એ પૂરતું-.